હેલ્લો.
હા બોલો, બસ મજામાં, તમે કેમ છો?
હા હું પણ મજામાં છું, તો અ તમારે તમારે જોડે હું વાત કરવા માંગુ છો તો, શું તમારા તમે વાત કરવા માંગશો
હા, મે કરવા માંગશું
તો હું તમને આજે કહું તો કે હું તમને આજે છે, ને ઈદ વિશે કહેવા માંગુ છું તો ઈદનું તમને હું, માહિમાં સમજાઉં તો ઈદ તે મુસલમાન ધર્મનો એટલે કે ખુબ ત અગત્યનો તહેવાર છે. ઈદ એ, અ ઇસ્લામિક ધર્ મંથ નો સૌથી મોટો અને ખુશીઓ નો તહેવાર છે. મુખ્યતવે બે પ્રકારની ઈદ ઉજવવામાં આવે છે. ઈદ, ઈદ ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ, અને ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ આ તહેવાર ભાઈચારો, દાન અને માનવતા નો સંદેશ આપે છે. એ દિવસે હું, તમને અગાડી જણાવતો એની એનું કહું તો ભારત એક વિવિધતા પૂર્વ દેશ છે, જ્યાં વિવિધ ધર્મ ના તહેવારો ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે, ઈદ એ મુસ્લિમ બીડ બ બી મુસ્લિમ બિરાદરો નો મુખ્ય અને સૌથી પવિત્ર તહેવાર છે. આ તહેવાર સમગ્ર વિશવા વાસમાં વિશ્વમાં ખૂબ જ આનંદ અને, ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે તો તમે શું કેશો? ઈદ વિશે,
હા
હમ
કેવા માંગુ છો બધ એ ઉજ પરંપરા ના રીતે તમને કેવા માંગું છ ખાસ નમાજ, નમાજ ના દિવસે ઈદ ના દિવસે સવારે પુરુષો નવા, કપડા અને સ્વચ્છતા કપડા પહેરીને ઈદગાહ તથા મોટી મસ્જીદો ખાસ ઈદ ની નમાજ પડવા છે. તમને ખબર છે કે ઈદ ના દિવસે ખાસ એ લોકો સ્વચ્છ થઈને કપડાં પહેરી નવા શિક ી વચ્ચે ના આપી છે હા ઓકે
હ
એક બિજાને એને પછી. કેવા માંગુ છું.
હા જે તમે કીધું તે સાચી વાત છે સાચું કહ્યું તે જે ત હું રમઝાન એ દિવસે હું તમને કહું તો કે મુસ્લિમ કેલેન્ડરના. નવમા મહિનામાં રમ રમઝાન એટલે દરમિયાન મુસ્કે મુસ્લિમો, આખો મહિના નો રોજો એટલે કે ઉપવાસ રાખે છે. રમઝાન ના મહિનામાં સવારથી સાંજ સુધી અન્ય કે પાણી. અન્ન કે પાણી નો ત્યાગ કરવામાં આવે છે. રોજા દરમિયાન ઈબા ઈબા દત એટલે કે પ્રા પ્રાર્થના આપણા ભાષા માં કહીએ તો પ્રાર્થના અને મુસ્લિમ ધર્મમાં કહેવામાં આવે છે, ઈબાદત કરવામાં આવે છે અને ગરીબોને દાન આપવામાં આવે છે એમ. રમઝાન ના મહિનાની અ સમાપ્તિ પછી જયારે આકાશ. માં નવો ચંદ્ર એટલે કે ચાંદ દેખાય છે ત્યારે, અ તેના બીજા દિવસે ઈદ ઉલ ફિત્ર ઉજવવામાં આવે છે. બકરી ઈદ વિશે હું તમને જણાવું કે ઈદ ઉલ અઝહા. તો બીજી મુખ્ય ઈદ એટલે કે ઈદ ઉલ, જુહા કે બકરી ઈદ. જે રમઝાન ના ઈદ રમઝાન ઈદ લગભગ સિત્તેર દિવસ પછી આવે છે. આ તહેવાર બલિદાન અને ત્યાગનું પ્રતીક છે. આ દિવસે લોકો પશુઓની કુરબાની એટલે કે, પશશઓ એટલે કે બકરો કે જ્યાં લોકો ગાય કે કંઈક કાપે છેમ, તો તેની કુરબાની કરવામાં આવે છે અને તેનું માંસ ગરીબો. સગા સંબંધીઓ અને મિત્રોમાં વહેંચે છે ઈદના દિવસેની ઉજવણી વિશે હું તમને કહું તો ઈદની સવારે તમામ લોકો નવા વસ્ત્રો ધારણ કરે છે ત્યાર બાદ તેઓ મસ્જિદ કે ખુલ્લા મેદાનમાં જઈને નમાજ અદા કરે છે નમાજ પૂર્ણ થયા બાદ સૌ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવે છે આ દિવસે ઘરોમાં વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે જેમાં ખીર અને એટલે કે સેવૈયા મુખ્ય હોય છે તો તમે શું કેશો
હમ્મ હ હ હ હમ્મ એ બનાવે છે બાળકો ખુબજ ખુશ થઈ જાય છે ના વડીલ લોકો બાળકો પ્રેમ સ્વરૂપે પૈસા અથવા ભેટ આપે છે જેથી ઈદ કહેવામાં આવે છે જે મોટા વડીલ લોકો હોય માતા પિતા હોય તેમના નાના બાળકોને છે ને એ લોકો ઈદી આપે છે એટલે પૈસા આપે છે ને એ લોકો ઈ ઈદના ઈદો ના તહેવાર માં સ્વાદિક વાનગીઓ વિના અધૂરો છે આ દિવસે દરેક ઘરમાં વિષેક ભોજન બને છે એટલે ઈદો ના દિવસે દરેક દેશમાં એટલે જેમ ઈદો બનાવે છે તેમના ઘરે અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે જેવી રીતે શિર ખુરમા અને સેવૈયા રમઝાન ના ઈદ પણ દૂધ ડાયફ્રૂટ અને સેવામાંથી બનેલી ખાસ મીઠાઈ શીર મુૂર્ખા બનાવવામાં આવે છે ઘરે આવતા દરેક મહેમાન ને આ મીઠાઈ ખરવા થી મો મીઠું કરવામાં આવે છે તમને ખબર જ હશે કે મહેમાન આવે ત્યારે એ લોકો સિમય બનાવે છે અને મીઠાઈ જેવું એ લોકો મીઠાઈ આપે છે અને ખાસ કરીને એ લોકો બિરિયાની અને અન્ય વાનગી ઓ પણ બનાવે છે બકરી ઈદ પણ મટન બિરિયાની કલેજી અને અન્ય પરમની વાનગી ઓ બનાવે તમને ખબર છે એક ના દિવસે બિરિયાની પણ બનાવવામાં આવે છે અને એકબીજા ના ઘરે પણ મોકલાવે છે અને એ લોકો હલી મની ને ખાય છે અને તને શું કેવા માંગુ છો
હમ્મ તમે જે કીધું તે સાચી વાત છે સાચું કહ્યું અ તમે જે કહ્યું તેના રીતે જ હું પણ કહું તમને અ સિત્તેર દિવસ પછી આવે છે એટલે કે બીજી ઈદ એટલે કે ઈદ ઉલજુહા તે બકરી ઇદ તે રમઝાન ના લગભગ સિત્તેર દિવસ પછાય છે ને જે રમઝાનનો મહિનો હોય છે તેઓ પૂરો રમઝાન ન મહિનામાં તે લોકો ઉપવાસ એટલે કે રોજા રહે છે તેઓ પૂરા મહિના રોજા રહે છે રોજા રાખે છે એના પછી બીજા દિવસે તેમને ચા ચાંદ દેખાય છે તે હિસાબે એ લોકોની ઈદ ઉજવવામાં આવે છે ચાંદ દેખાય તો તેઓ જે દિવસે ચાંદ દેખાય તે દિવસે તેઓ ઈદ મનાવે છે તો એલોકના મુખ્ય ખાસિયત લોનામાં એ છે કે ઈદ ના દિવસે તેઓને નવા કપડાં પહેરવામાં આવે છે ને કમ્પલસરી નવા કપડાં તે દિવસે પહેરવા જોઈએ ઈદ નો તહેવાર તે એમના માટે કે ખુબ જ અ અમ એકદમ ખાસ તહેવાર છે એમનો તો તે જ રીતે હું ઈદ નું મહત્વ તમને સંજા સમજાવું તો ઈદ નો તહેવાર માત્ર ખુશી મનાવાનો નથી. પરંતુ આ તહેવાર આપણને ઈશ્વર પ્રત્યેની ભક્તિ, દયા અને પરોકારક પરોપકારક નું પાઠ અ પાઠ ભણાવે છે. ઈદ ના દિવસે લોકો પોતાની કમાણીનો અમુક હિસ્સો ગરીબોને દાન કરે છે. એ લોકોનું એટલે કે આ એ લોકનામાં લખેલું છે. એ લોકોનું છે આવુ કે એમને દાન કરવું જોઈએ જેને જકાત કહેવામાં આવે છે. એ લોક ની ભાષામાં તેને જકાત કહેવામાં આવે છે. જે હિસ્સો એ લોકો જે કમાણીનો જે અમુક હિસ્સો એ જે ગરીબોને દાન કરે છે. તેને જકાત કહેવામાં આવે છે. તો તમને જાણ્યું તો ખબર જ હશે તેજ રીતે હું તમને કહું તો આ તહેવાર ધનિક અને ગરીબ વચ્ચેના ભેદભાવને અ ભૂ ભૂસીને બધાની એકતા ના ત તાણ તણે બાંધે છે એટલે કે ધનિક એટલે કે પૈસાવાળા હોય કે ગરીબ હોય તે વચ્ચેનો ભેદભાવને ભૂસીને બધાને એક એકતા ના તણે તાળે છે એટલે કે એકતાના તરફ લઈને આવે છે ધ અમીરો તે ગરીબોની હેલ્પ કરે છે ને એમના હ સર ખમણીમાં એ લોકો રાખે છે ભેદભાવ કરતા નથી. તો ઉપહાર, ઉપસાહ વિશે હું કહઉ છું તો ઈદ એ પ્રેમ ભાઈચારા અને ક્ષમા નો સંદેશ આપતો તહેવાર છે. આ તહેવાર તમામ લોકોમાં સંજાવનના અને એકતાની ભાવના ખીલવે છે. ઈદ આપણને માનવતાનાં માર્ગે ચાલવાની અને સૌ સ સૌની સાથે હળી માળીને રહેવાની પ્રેરણા આપે છે આ ઈ આજે વાત છે તે સાચી વાત છે. કે આ આપણો જે ઈદ હોય છે. હવે આજના યુગમાં તો ઈદ હિન્દુ ધર્મ માટે એ લોકો પણ હળી મળીને મનાવે છે. અને હળી મળીને તેમના સાથે રહે છે. કે તેમનો એટલે કે એમના બકરા ઈદમાં તેઓ અ જે કુરબાન કરે છે તે હળી મળીને આપણા એટલે કે હિન્દુ ધર્મ વાળા લોકને પણ તેઓ આપે છે એમ, તો તમે શું કેશો?
તમે કીધું ખૂબ સરસી હા એ ધર્મના નેતાઓ વિના મિત્રો અને પડોશી ઘરે આમંત્રિત કરવામાં આવે તમને એમને ખબર છે. એમા જાત પાત જાત પાત જેવું કઈ રેતું નથી. એમાં હાળી મળી ને એમાં હળી મળીને રહે છે ને એ લોકો એકબીજા હાથના આ ઈદ મનાવવા આવે છે. છે. અને હા જે તમે કીધું તે બરાબર કીધું. ઈસલમાલ ના ગરીબોનો મદદ કરતા પણ ખુબ જ ભાર મૂકવામાં આવ્યો છે. અને ઈદના આ ભાવનો વધુ મજબૂત બનાવે છે. તમને ખબર છે? કે ગરીબ લોકોને પણ એ લોકો દાન કરે છે એ લોકોને પણ મદદરૂપ કરે છે દરેક આર્થિક રીતે રક્ષણ મુસ્લિમ માટે પોતાની સંપત્તિ બે પોઈન્ટ પાંચ ટકા ભાગ ગરીબોને દાન કરવું ફરજિયાત જાય છે. તમને ખબર છે કે બે પોઈન્ટ પાંચ ટકા ભાગ ગરીબો દાન કરવો ફરિયાત છે. ઈદની નમાઝ પહેલા ગરીબોને અનાજ કે પૈસાનો દાન આપવામાં આવે છે જેથી સમાજનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ઈદ ની ખુશી મનાવવામાં આવે છે. તમે શું કેવા માંગો છો?
હા છે તમે કીધી તમારી વાત સાચી છે ખુબ જ સરસ સાચું કહ્યું તે જ રીતે હું પણ તમને એક ક્લાઈમ કરવા માંગુ છું. તે ઈદ મુસલમાન એટલે કે મુસ્લિમ લોકના ધર્મનો મુખ્ય તહેવાર મા થી એક તહેવાર છે. તો તમારી વાત જાણીને હું મને ખુબ જ આનંદ થયો થેન્ક યુ તમારો ખુબ ખુબ આભાર.